હલો. ના હાલો. હાલો. નથી આવતો હલો.
હલો.
હા બોલો.
આવે છે આવાજ તમને મારો.
હા હા આવે છે બોલો.
હા તો બોલો ટોપિક તમે.
અ ટોપિક તો તમને હાલ જે કઈ આપણેે પિક્ચર સિનેમા મતલબ
તમારો અવાજ બહુ દૂરથી આવે છે બેન.
હલો.
આવે છે હવે પણ તમારા દૂરથી અવાજ આવે છે.
હલો હવે આવે છે.
હા આવે છે બોલો.
તો આપડે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તો એમાં તમને સૌથી વધારે કેવા મુવી જોવા ગમે છે સાઉથ બોલીવુડ કે ગુજરાતી કે કોમેડી કેવા મતલબ કે
તમે બોલોની પેલા એની વિશે.
અ મને તો જો જોવા જઈએ તો સાઉથ પણ ગમે છે. ને બીજા ગુજરાતી પણ ગમે છે અને ગુજરાતીમાં વધારે એવા ગમે કે જેમાં પરિવાર ને લઈને હોય કોઈ પ્રેમ કથા ને લઈને હોય. કે કોઈ સર્જ એ કે કેટલાક મુવી એવા છે કે જેમાં આપણો ઇતિહાસ કેવાય છે અત્યારે એક નવું મુવી આયવુ છે. અ કક્કનાડ તેવું કઈક કરીને છે કંકનાડ. તો એ પણ ગુજરાતી ફિલ્મ છે પણ લાગે છે સાઉથ જેવું. કે એમાં એક સીન પછી એક સીન છે કે એના પછી શું થશે. તો એવા મુવી વધારે ગમે. અને સાઉથમાં પણ જે ફાઈટિંગ છે અને જે કઈ પણ હીરો હિરોઈન છે. એમનું જે સ્પીચ થી લઈને કઇક પણ છે તો એ બધું મને ગમે.
હમ હવે મેં વાત કરું તો મને થોડાક કેવા કે રોમાંચક હોય. અથવા તો પાછળ મિસ્ત્રી હોય કે હું હું થશે હું થશે એવા મુવી વધારે ગમે. હોય, પછી મને બોવ રોમાન્ટિક ઓછા મુવી ગમે. ફેમિલી જોડે બેઠા હોય તો ફેમિલી ટાઈપ ના મુવી ફ્રેન્સ જોડે બેઠા હોય તો થોડાક કોમેડી ને થોડાક કુતિયા મવી, એ વસ પર મારી સાથે કોણ બેઠું છે હું એકલી હોય તો મને હોરર મુવી વધારે ગમે.
હમ હમ. તો તમે અત્યાર સુધી કયું મૂવી ને બેસ્ટ માન્યું છે કે આ મારા માટે સારું છે. ને મને આ જોવું બહુ ગમે છે વારંવાર હું જોઈ શકું ને.
એવું કોમેડીમાં છે એક કોમેડીમાં છે છેલ્લો દિવસ છે પછી. થ્રી ઇડિયટ્સ છે. પછી અ હરળમાં હું કઉ તો એક કુિંગ છે. પછી ધ એક્ઝિટ ડોર છે. પછી હોરર માં ઇન્ડિયન સિનેમામાં કોો તો તમિલ માં એક મુવી છે. હમણાં આવ તું શ નામ છે એનું જોવ ને. એક ભગવાન પણ મુવી નથી આપડે બે એના સીઝન પ્યા છે. તમે જોયું હોય તો કદાચ તમને ખબર હો ય તો.
ખના પર.
કાંતારા, કાંતારા મવી એવું છે?
હા હા જોયું છે.
એ મુવી એવા ટાઈપ ના મૂવી મને થોડાક વધારે ગમે કે એમાં જે ભગવાનનું મિસ્ટરયસ હોય. તે ભગવાન વિશે છુપાયેલું હોય, એક મોવી ગય તું પછી વિજય તો એવા ઘણા બધા મુવી છે પણ હમણા યાદ નહ આવતા, બ્ર્ બ્રહ્મા બ્રહ્મ મુહર્ત એ મુવી પણ બ મસ્ત જે બ્લેક એન્ડ વ્હાઈટમાં હતું. અને એમ આપણને તેમાં એટલું બીજ લાગે પછી થુંબાડ હતું. ટુંબર ટુ આવાનું છે હમણાં પણ ટુંબર વન જ પણ એટલું મસ્ત હતું.
હા હા.
તમે બોલો એવા મવી મવી.
અ એક તો છેલ્લો ગુજરાતીમાં જોવા જઈ તો છેલ્લો દિવસ છે પછી પપ્પા તમને નહીં સમજાય. તે પણ એ છે, પછી કોલેજ બસ છે. અને સાઉથમાં જોઈએ તો એવા કેટલાક મવી મૂવી છે, કે અ ફેમિલી સ્ટાર પછી અ જોવા જઈએ તો અલ્લ અર્ચના હરેક મુવી પુષ્પા છે પુષ્પા ટુ છે. અને આ રીતના આપડી જનરેશન ને લઈને જો જોવા જઈએ. તો એક કા કેલા સ્ટોરી છે, પછી મતલબ ક રીતે ના આપણા દેશને લઈને છે તો દેશને લઈને બધા જ કે અત્યારે કૃત સત્ય મેવ જયતે તાજમહેલ છે તો એ તાજમહેલ. પણ ખાસું એનામાં પણ બધું જાણવા મળે છે કે આપડે મહાદેવ ની મૂર્તિ છે આ તે તો એ પણ ગમ્યું છે પછી કેસરી કેસરી તું એ બી મુવી એકદમ મસ્ત છે કેસરી ટુ ના જે મ્યુઝિક છે કે હજી લગી ને એવું થાય કે ના બસી ને સાંભળે એ રુવાતા ઊભા થઈ જાય. તું કેસ ટૂંકા મારું ફેવરેટ છે.
હા.
હમમ હમમ.
તમને એવું થીયું છે કે ક્યારેક કોઈ માણસ ની જેમ તમને હસવું જ આવે. એમાં શું રોકવું પડ્યું તું એમ.
અ એવું એવું. હું એક બે માણસ અમુક હોય છે કે એ લોકોને જોઈને મને હસું આવી જાય. અ જેમ કરીને મારી સાથે કામ કરનારા છે એક બે જન વ્યક્તિ. તો એ લોકોને જોઈને તો નય પણ એ લોકોની બોલી બોલી જાણે બોલે છે એ લોકો તો ત્યારે મને હસુ આવી જાય હા એક કે છે હિન્દુ બધું છે પણ બોલે કાઠિયાવાડી ભાષામાં અને કાઠિયાવાડી ભાષામાં પણ એકદમી તીછ ભાષા કદાચ બોલતા હોય. એ કદાચ સ્ટીચ ન હોય પણ મને એવી લાગે એકદમ કાલું કાલું બોલે છે એકદમ મોટા વ્યક્તિ ને બોલે એવું મને એમના અવાજ સાંભળી ને એટલું હસુ આવે કે આ બસ ચૂપ થઈ જાય અથવા તો બોલે જ જાય ને તો બસ હસી જ જવ.
એમની સામે મારે કંટ્રોલ નય થતું હસવુ.
અમારે અહિયાં એક મારા પય ભાઈ નો દીકરો છે તે એ જયારે આપણને મનાવવા આવતો હોય કા તો પછી એને કઈ કામ કરાવું હોય તે ટાઈમે એટલું કાલુ કાલુ બોલે ને આપડે એને જોઈને એમ હસુ યે એટલું આવે ને પછી આમ આપણ ને આશ્ચર્ય લાગે કે આટલું નાનું બાળક આવી રીતે બોલે છે ને એના એક્સપ્રેશન એવા હોય છે. જોઈને આપણને આપણું મન બૂહિ લેય ને એવું કેહવાય એટલે નાના બાળકો જયારે મનાવતા હોય કે કઈ બોલતા હોય ને એ ટાઈમે મને બો મજા આવે.
હા હા એ પણ છે. અ તમે તારક મહેતા જોવો છો?
હા.
હા તો એમાં તમને સૌથી વધારે કયો કેરેક્ટર ગમે છે? પ કોનું મતલબ કે પરર્ફોર્મન્સ સારું લાગે છે તમને?
મને એમાં જે પહેલા જેઠાલાલ નું તો બો મજા આવે કે જેઠાલાલ બિચારા જયારે હોય ત્યારે મુસીબત માં પડતા જ હોય પડતા જ હોય પડતા જ હોય. પણ એમાં જેઠેલાલ ની એક વાત નહી ગમતી કે એમની વાઈફ હોવા છતાં એ બબીતા પર નજર નાખે છે. પછી બીજું એક કેરેક્ટર ગમે છે તારક મહેતા નું કે એકદમ એ બધી રીતે બરાબર કેહવાય. કે એમને જે રોલ આપ્યો છે તે પહેલા જે તારક મહેતા હતા ને તે એ એમનો રોલ એક બો સારો છે. કે એમને ખાવાનું મન થાય પણ અંજલિકાથી ખાવા નહી આપતા, ને ટપુનું કેક એ- ગ્રુપ લીડર તરીકે કામ કરેને બધી જવાબદારીઓભ નિભાવે. ટપુ છે એના મન બુ ગમે, કેમ કે આપડે જોઈએ એટલી જ ઉંમરના છે. તેવું આપણને થકી ના પૂછ ના જેવું આપડણે ડેકોરેશન કરીએ બધું અલગ અલગ કરીએ. જીતી એવું એવું ત મને શું ગમે?
હા. મેં પણ જોઉં છું અનેને મારું હેબિટ એવી છે કે હું ખાવાના ટાઈમે કે. એની ટ જોવાનું પસંદ કરું છું, અને મોટા ભાગે હું રેસ્ટોરન્ટમાં પણ જાઉં છું ફેમિલી જો ન હોય નીકળ હોય. તો હું જેઠાલાલ જ એકલી બેઠી બેઠી જોઉં છું કોઈ પાર્ટનર સાથે જો ખાવા વાળું ન હોય. તો હું જેથને વધારેેંદ કર. અને એમાં જો કેરેક્ટર જોવા જઈએ તો મને અ કહેવાય કે જેઠારને મહેતા નું કેરેક્ટર બહુ ગમે. ખાસ મિત્ર છે, ગમે તે હોય. અને દયાનું પણ ગમે પણ દયાનું થોડાક સમય દરમિયાન નથી ગમતું કારણ કે એવું લાગે કે ના ખાલી ભોલી જ જાય છે એની પાછા ન કઈક એ નથી. રિઝલ ક્વક નથી આમ. અને ચંપક ચાચા કે જે હંમેશા માર્ગદર્શન આપે. અને સામે વાળા વ્યક્તિઓ ના વિચાર બધી કરે. તો એવું થાય કે ક્યારેક હવે વ્યક્તિ આપણા ગામમાં કે આપણા એમાં આવે. તેથી કરીને ગામના લોકો ના પણ વિચાર બદલાય, તો એવું પણ થાય. ને તપ્પુ સેનામાં જે તપ્પુ છે, તો એ ફેવરેટ કારણ જુના ટપું, કારણ કે ટપ હંમેશા કોઈ પણ મુસીબત હોય. જયારે મોતાા પાસે એનો હલ ના હોય. ત્યારે હંમેશા તપુ પાસે એનો હલ મળે છે, અને તપુ નું માંગ નાનાથી લઈને મોટા બધા જ લે છે, તો એ માટેપ્પ ઈ બેસ્ટ
બરાબર છે તમારી વાત.
હમ હમ.
તો બીજો ટોપિક તમે કહ કેવું કહ?
હમ, પ તમે બોલો બીજું ટોપિક
હા મેં કહું જો હમ. અમભાઈ. તમને લગ્નમાં સૌથી વધારે શું જમવાનું ગમે? એટ તો લગ્નમાં જાવ ત તમેને. લગ્ન માં જવા કેમ તમને ગમે કેમ લગ્નમાં જવાનું ગમે?
અ લગ્નમાં જવાનું કેમ ગમે તો એ સમય દરમિયાન એવું થાય. એક તો દુહનને પહેલા મતલે કે જે છોકરી નું લગન હોય તો પેલા તો એ જોવાનું ગમે. કે છોકરી કેવી તૈયાર થઈ હશે કેવી લાગતી હશે એ જોવા માટે જો. અને જો છોકરા ન માહ. તો બસ એવું જ કેના ફન્ કેવા છે ફ લોકો કેવા લાગે છે આ. તો એ બધું જોવા જતી હોય છે. અ બીજું ફેમિલી પણ સાથે હોય કેટલા બધા ફેમિલી કેટલા સમય પછી મળતા હોય છે. એ લોકો સાથે બધી વાત કરવી આપણું માર્ગદર્શન એમને આપો એમમા. કંઈ લેવું તો એ પણ બહુ ગમે છે. પછી ત્યાં જઈને સારું સારું જમવાનું તો એટલા માટે લગ્ન પ્રસંગ માં જવું ગમે. અને આપણેે તો સંસ્કૃતિ માં છે લગ્ન પ્રસંગમાં સાથે રેવું તો બસ એટલા માટે જ્યાં હોય ત્યાં જતા રઇયે છીએ. તમને
મને એવું જ છે કે લગનમાં જઈએ તો પેલા તો મસ્ત તૈયાર થવા મળે આપણને. નવા નવા કપડાં પેરીએ પછી બધા સાથે મલીને ફોટા પાડીએ. સેલ્ફી લઈએ એટલા ફોટા પાડીએ પછી લગ્ન માં જઈએ એટલે પર તો આપણને બધા નવા નવા વ્યક્તિઓ મલે આપણને પૂછે બધું કેલાલા ક્યાંથી છો એમ તેમાં અમુક લોકો એવા હોય તો. પછી ખારું હારું જમવાનું બને. ને પછી આપડે બધા સાથે બેસીને ગપ્પા મારતા હોય. કોક ને કોક બકરો મલી જાય તો એમની ઉડાવતા હોય બધા રમૂજી થઈ ને એ ગમે પછ બધા ફેમિલી અમુકવાર સાથે બેસીને વાતું કરતા હોય જમતા હોય ને અ ફેમિલીમાં પન એવું અમુક હોય અમુક અમુક પાત્ર જે આપણને હસાવતા જ હોય છે એમ. તો એ લોકોની હોય વાતો હાંભળીને આપણને એવું થાય કે ના આપડે એકલા એવા નહી. કે જે બધાને ઉડાઈએ છે બધા જ એવા છે કે કેભ એકબીજાને ખેંચતા હોય છે.
હા એટલે કેહેવાય ને કે જેવા સાથે જેવા ભેગા થાય એવા મતલબ કે મલી જાય છે કારણ કે ક્યારેક આપણને એવું લાગતું હોય કે આપડા મમ્મી લોકો આપડી જોડે મજાક મસ્તી કરટા જ નથી ખાલી આવું છ. પન જયારે એમને પણ એમના જેવા ફલાયન મલી જાય તો એ પન દમ બિદાસ થઈ જાય છે અને એ પન મજાક મસ્તીના મૂળમાં જ હોય છે. તો કેવાય કે મિત્ર જ્યાં હોય ત્યાં હંમેશા ખુશી જ હોય.
હ તમે ભૂતપ્રેત માં વિશ્વાસ કરો છો કે કેવું.
અ વિશ્વાસ કરીને વિશ્વાસ બઉ માનતી નઇ ક્યારક કે હા અનુભયવું છે ખરું. પણ કેવાય ને કે જ્યાં ભગવાન ત્યાં ભૂટ પણ હોય. કાન કે એક બાજુ રાક્ષસ છે તો એક બાજુ ભગવાન હતા. સમય ડરમિયાન પણ ભલે રાક્ષસ નથી પણ રાક્ષસ જેવા ભૂટ અથવા તો માણસો છે જ. તો હોય જ છે એ તો. પન એ ભૂત એવા હોય છે કે પોતાના વ્યક્તિગત જેને તેને પ્રોબ્લેમ હોય જેના પાસેની ઈચ્છા પૂરી કરવી ઓય ત્યાં એ જાય છે એના માટે ભૂત પણ હોય છે ને ભગવાન પણ હોય છે. જેટલી ભગવાન માં શ્રદ્ધા છે એટલી અંધશ્ર્ધા ભૂટોમાં પણ છે.
હમ. એટલે તમારી વાત હાચી છે કે જેમા પોઝિટિવ એનર્જી છે એમ નેગેટિવ એનર્જી પન જીવનમાં રહેલી જ છે એમ એટલે કે ભૂત છે તો ભ ભગવાન ભગવાન છે તો ભૂટ હોવાનું જ છે. એટલે એવું આપડે પુરાણોમાં ને પ પાછળ ના પુસ્તકોમાં પણ લખેલું છે કે ભુટ પિચાચ નીકટ નહિ આવે ચલો આપ અવે મિનીટ પતિ ગઇ.
હા.